હા બેન કેમ છો તમે
હજજુ મારી અવાજ આવે છે તમને
હા જી આવે છે.
હું એ કેવા માંગુ છું આજે આપનો ટોપિક છે કે પાણી એ પાણી આપણા જીવન માટે એ કેટલી મહત્વપૂર્ણ વિષય બની ગયું છે તો હું એના માટે થોડુંક પરિચય આપું છું કે પાણી આપના જીવન માટે મહત્વની વસ્તુ છે જે પાણી વાગર માનસ રહી નહી શકતા અને છોડ નું જીવન એ એની ઉપર એટલે કે છોડ એ જીવન શક્તિ શક્ય નથી જેથી પાણીને જીવ જીવન ન અમૃત કેવામાં આવે છે તો તમને શું લાગે છે એની ઉપર
હેલ્લો
હા બોલો
હા બેન આપણે પાણી વિશે વાત કરીએ છીએ પાણી એ આપણા જીવનનું છે ને બહુ મોટું મહત્વપૂર્ણની વસ્તુ છે પાણી એ પૃથ્વી પરના તમામ સજીવો માટે જીવનનું મૂળભૂત અને સૌથી મહત્વનું તત્વ છે પાણી વિશેની વિગતવાર વાતો આપણે કરીએ પાણી વગર પૃથ્વી પર કોઈ પણ જીવ નું અસ્તિત્વ ટકા ભાગ પણ પાણી છે પરંતુ તેમાંથી માત્ર આપણે બે પોઈન્ટ ફાઈવ પ થી ત્રણ પસેન્ટ જ પીવાય છે આપણા શરીરનો લગભગ સાઠ આપણા શરીરમાં પાણી બહુ જરૂરી છે પાણી રંગ રંગહીન સ્વાદહીન અને ગંધહીન હોય છે તે પ્રવાહી ધન બરફ અને વાયુ એ ત્રણેય સ્વરૂપે જોવા મળે છે પીવાનું સ્વચ્છ પાણી પાચન ક્રિયાને સુધારે છે અને શરીરનું તાપમાન નિયંત્રિત રાખે છે. પાણી ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે અને તે ઉદ્યોગોમાં પણ બહુ ઉપયોગ થાય છે વરસાદી પૃથ્વી પર પરના પાણીનો મુખ્ય એક પ્રાથમિક સ્ત્રોત છે નદી તળાવ કુવા સરોવર ભૂગભજળ અને પાણીના અન્ય મુખ્ય સ્ત્રોતો હોય છે આપણે પીવા માટે નાહવા માટે રસોઈ બનાવવા માટે કપડા ધોવા માટે પાણી દૈનિક ઉપયોગ કરીએ છીએ પાણીનો બગાડ અટ ગાાવો અને એ એનું ધ્યાન રાખવું જોઈએ જળ એ જળ જળ છે તો જીવન છે કારણ કે પાણી વિના સૃષ્ટિની કોઈ કલ્પના કરી શકતું નથી કારખાનાઓનું ગંદુ પાણી નદીઓમાં બળવાથી જળ પ્રદૂષણ થાય છે પ્રદૂષણ પાણી પીવાથી જડા ઉલટી અને ટાઈફોાઈડ જેવા ગંભીર રોગો પણ થઈ જાય છે એટલે આપણે પાણી બહુ વિચારીને પીવું જોઈએ સ્વચ્છ પીવું જોઈએ સારું પીવું જોઈએ પાણી બચાવવા માટે આપણે જો જીવનમાં પાણી પણ બચાવવાનો બહુ ઉપયોગ બહુ ધ્યાનમાં રાખવું જોઈએ કારણ કે પાણી વગર આપણું જીવન કઈ નહી હોઈ શકે પાણી બચાવવા માટે આપણે વરસાદી પાણીનોો સંગ્રહ કરવો જોઈએ પીવાના પાણીને હંમેશા ટાંકીઓ સાફ રાખવી જોઈએ તેને ધ્યાનમાં રાખવું જોઈએ કે તે ખુલ્લું તો નથી તેમાં જીવજંતુઓ તો નથી પડેલા ખાડા ખાબોચીિયામાં જો પાણી ભરેલું હોય તો તેને આપણે ધ્યાનમાં રાખ તેના તેમાં શું છે કે મછરાઓ અ પેદા થાય છે અને તેના લીધે આપણાને બહુ તકલીફ થાય છે દુનિયાભરમાં પાણીની અછત નિરવવા માટે દર વર્ષે બાવીસમી માર્ચ વિશ્વ જળ દિવસ તરીકે પણ ઉજવામાં આવે છે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી આપણે ભવિષ્યની પેઢી માટે તેનું સુરક્ષિત કરી શકીએ છીએ જો તમે પાણી બચાવવાની પદ્ધતિઓ અથવા પાણીને પ્રદુષિત તે માટે રાખવું જોઈએ આપણે પાણી બચાવવું જોઈએ શું કહો છો બેન તમે આ વિશે
હા તમારી વાત તો સાચી કે પાણી આપણા જીવન માટે સૌથી મહત્વની વસ્તુ બની ગયુ છે એ પાણી વગર એ માણસ રહી નહી શક જેમ કે તમે આગાડી કીધા કે નદી તળાવ કૂવો વરસાદ એ સમુદ્ર પાણીના મુખ્ય સ્ત્રોત બની ગયું છે. વરસાદથી જ મોટા ભાગનું પાણી મળે છે. જેમ કે, ખેતીમાં પાણી ન મહત્વ જેમ તમે આગાડી કહી ગયલા કે ખેડૂતો પાક ઉગાડવા માટે તે પાણી પર આધાર રાખે છે. જો તેને પૂરતા પાણી ના હોય તો પાક બગડી પણ જાય છે. અના અને ઘણા લોક અહ નર ખુલ્લા રા ખે છે જેના કારણે પાણીનો બગાડ તો થાય જ છે. અને હું એ પણ કેહેવા માંગુ છું કે પાણીનો બગાડ કરવાથી ભવિષ્યમાં પાણીની તંગી ઉભી થઈ શકે છે અને આજે ઘણા ગામો અને શહેરોમાં પાણીની અછત તો જોવા મળે છે લોકો પી જા પાણી માટે લાંબા અંતર સુધી જાય છે અને જે લોક ને જરુર પડે છે જેમ કે અમ્મ પાણીને બચાવવાનો ઉપયોગે આપણે કઈ સરખે છે જેમ કે નળ નો બિનજરૂરિયાત ઉપયોગ ના કરો વરસાદને પાણી નો સંગ્રહ કરો અહ અહ લે વરસાદના પાણીને આપને અહ વૃક્ષો કે ઝાંડ રો ના એમ નાખી શકી અને પાણીનો સમન સારી રીતે ઉપયોગ કરવો એ આપણા માટે ખુબ જ જરૂરિયાત બની ગયું છે, અને પાણી એ સ્વાસ્થ્ય. પાણી એ સ્વાસ્થ્ય આપણે તંદુરસ્ત રહી શકી પરંતુ ગંદુ પાણી પીવાથી અનેક બીમારીઓ થઈ શકે છે જેમ કે આપણને ચામડી ન રોગ થઈ શકે છે, હારડ ન રોગ થઈ શકે છે એવી નાની નાની બીમારીઓ થઈ શકે છે, અને હું તો એજ કહું છું કે પાણીનું સમજદારી રીતે ઉપયોગ કરે કરવો જોઈએ દરેક વ્યક્તિએ પાણી નું મહત્વ સમજાવવું જોઈએ અને બીજાને પણ સમજાવું ખુબ જ જરૂરિયાત બની ગયું છે. પાણી બચાવવાની જવાબદારી લેવી જ જોઈએ. આપણા ઉપર જ રહે છે અને પાણી જીવનનો આધાર છે. જો આપને આજે પાણીને બચાવીશ તો આવનારા પેઢીએ પણ પૂરતા પાણી મળશે. તેથી આપને એ સંકલ્પ કરવો જોઈએ કે પાણી બચાવો અને જીવન બચાવ જે અમે અમે નાન પરથી શીખ શીખતી કે શીખતા આવતા રહીએ છીએ કે આપને પાણીનો બચાવ કરવો જોઈએ અને એ પાણી આપણા પર્યાવરણ માટે કેટલું ખુબ જ જરૂરિયાત બની ગયું છે અને પાણી પર્યાવરણનું સંતુલન જાળવામાં મહત્વની ભૂમિકા ભજવે છે જેમ કે નદી, જંગલ અ સરોવરો એ એનો પર નિર્ભર રહે છે અને કારખાના કારખાનાનો કચરો પ્લાસ્ટિક અને ગંદકીના કારણે પાણી પ્રદુષિત થાય જ છે અને પાણી અને પ્રદુષિત પાણી જીવન જંતુવ અને માનવ સ્વસ્થતા માટે હાનિકારક છે, તો તમને શું કેવું છે એના ઉપર મને જે હજુ માહિતી આપો ને?
હા બરાબર આપીશ ને આપડે પાણી છે ને આપણેે બધાને પાણીનો ઉપયોગ બહુ જ ધીમે ધીમે કરવો જોઈએ જ્યાં વધારે વધારે પડતું પાણી છે, ને આપણે બગાડવું ન જોઈએ કારણ કે પાણી જળ જ જીવન છે આપણું પાણી બચાવો જીવન બચાવો આ સૂત્ર હવે આપણે આપણે માટે ખૂબ જ જરૂરી થઈ ગયું છે. કારણ કે પાણી વગર આપણે જીવનમાં કઈ કરી શકતા નથી પાણી મહત્વ પાણીનું મહત્વ બહુ જ છે, આપણે જાણીએ છીએ કે પૃથ્વી પરના જીવ માટે હવા જેટલું જ પાણી જરૂરી છે જેમ કે આપ હવા જરૂરી છે તે જ પ્રમાણે પાણી પણ ખૂબ જ જરૂરી છે પરંતુ સૌથી ચિંતાજનકની બાબત આ છે કે આપણે પૃથ્વી પર સ્વચ્છ તાજા પાણી પીવાનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટતું જાય છે કારણ કે ઘણા લોકો પાણી ન બગાડ બહુ કરે છે. આપણે પાણીને વધારે પડતું ઓછામાં ઓછું યુઝ કરવું જોઈએ પાણી આપણે જો બચાવીશું તો આપણાને આપણા આગળના લોકો લોકો પાણીનો બરાબર ઉપયોગ કરી શકે છે. આ પાણી વગર જીવન અશક્ય છે, તે હવા હવે પછી જીવનના અ અસ્તિત્વ માટે બીજો સૌથી મહત્વનો તત્વ છે. આપણે પાણી બચાવવું જોઈએ કારણ કે તે જીવન માટે ખૂબ જ મહત્વ છે. પાણી વગર દુનિયામાં કઈ હોતું નથી. પાણી એ પૃથ્વીનો સૌથી મહત્વપૂર્ણ ન મૂલ્યાંકન પ્રાકૃતિક સાધન છે. તે આપણું આખું જીવન ટકાવી રાખવામાં મહત્વપૂર્ણ સ્ત્રોત છે. તમને ખબર છે. પાણી વિના જીવન શક્ય નથી માટે જ ફક્ત પૃથ્વી પર પાર જીવનું અસ્તિત્વ છે. પાણી ફક્ત મનુષ્ય માટે જ નહીં, પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ માટે મહત્વનું સંશોધન છે. પ્રાણીઓ વૃક્ષો અને છોડ પણ પાણી વિના ટકી શકતા નથી. તો તમને કેવું લાગે છે બેના?
તમારી વાતો સો ટકા સાચી છે કે પાણી અને પ્રાણી એ જ પાણી વગર રહી શકતા નથી. પાણી વગર કોઈ પણ જીવ લાંબા સમય સુધી જીવી શકતા નથી. પાણી અને વૃક્ષોને જોય લો વૃક્ષ વૃક્ષોને વધારવા માટે પાણીની જરૂરિયાત પડે છે. જેમ કે પાણીના અભાવે છોડ એ વૃક્ષો સુકાાઈ જાય છે અને જો આપને પાણી વૃક્ષોને નથી આપતા તો એ આપને ફળ નહી આપે ને એટલા માટે હું એજ કહું છું. છું કે જો આજે આપને પા પાણી બચાવીશું નહી તો ભવિષ્યમાં ગંભીર પાણીની તંગી સર્જાઈ શકે છે, અને વિદ્યાર્થીઓ પાણી બચાવવા અંગે જાગૃતતા ફેલાવું જોઈએ અને પોતે પણ પાણીની બગાડ ના કરવો જોઈએ અને હું અંતમાં એવું જ કહીશ કે આપણે એ પાણીનો બચાવવાનો સંકલ્પ કરવો એ ખૂબ જ જરૂરી છે, અને પાણીનું સંરક્ષણ કરીને જ આપણે આપણા આવનાર પેઢીઓ કે ભવિષ્યમાં સુરક્ષિત જાળવી શકીએ છીએ અને આજે તો આપને ખુબ જ સરસ રીતે વાતો કરી અને મને પણ તમારી સાથે વાતો કરવામાં ખુબ જ સારી રીતે સમજૂતી મળી અને તમારે અને તમા તમને સમજૂતી આપવા માટે તમારું ખૂબ ખુબ બદલ આભાર ધન્યવાદ.
ધન્યવાદ. આપનો ભી ખુબ ખુબ આભાર.
થેકયુ.